હલો બધા મજામાંને?
હા મજ્જામાં. તમે કેમ છો?
આ બધા મજામાં હું તમને આજે હું અહી હમણાં જ ગયા હતો મોટી કુરવડ. અને અમારા ઘ્યાં ઘ બધા સ્થળો છે તે ખુબ જ સુંદર છે. અને ત્યાં ખાલી મંત અ ખુબ જ સારું લાગે છે અને જે પણ હ આવી બધી સ્થળો હ જેમ કે અમારા ઘણા આજુબાજુ વિસ્તારોમાં ઘણી બધી ફરવાલાયક સ્થળો છે. અને વિલ્સન હિલ છે અને ઘણા બધા સ્થળો છે તે ફરવાની ખુબ જ મજા આવે છે. અને આપણે સાથે પણ ગયા હતા એક વાર મોટી કરવાના અને આપણે મેગી બનાવી હતી. અને તે ખુબ જ સારું લાગેલું છે અને જેના લીધે આપણને ખુબ હમ્મ મજા પણ આવી હતી ખૂબ ફોટા પણ પડ્યા અને હ અુક રીલ નેવી પણ બનાવેલી હતી અને એ આજે પણ યાદ છે જે પૈસા તો જયા કરે પણ તે બધી યાદો જ છે તે આજે પણ સાથે છે અને તે ખુબ જ મજા પણ આવે છે.
હા ભાઈ તમે વાર એકદમ
હલો. હલો. હલો. હલો. હલો.
તને અવાજ આવી રહીયો છે મારો?
હા હા.
હા તમારે એકદમ સાચી છે એટલે કે હવે તો ચોમાસાની સિઝન આવી રહી છે એટલે મારે પણ આમ તો વિચાર છે. કે આપણેે મોટી કરવડ પાછા જઈએ અને તમે જે બધી યાદો આપવાને આપ જેમ કે આપડણે ત્યાં જઈને મેગી બનાવલી એવું પાછા કરીહી કારણ કે હવે ચોમાસાની સિઝન તો આવી રહી છે અને અચ્યારે ખુબ વરસાદ પડ્યો ત્યારે આપણે ફરવા જવાનું પપ્લાન પન ગયેલો હતું કારણ કે વરસાદ ખૂબ ફરવાથી ત્યાં પાણી પણ ખૂબ વધારે પડી જાય અને પછી આપણે ભીને ભજા અને એવું બધું થયા કરે છે એટલે કે હવે ચોમાસાની સિઝનમાં આપણે ફરવો ખૂબ જરૂરી છે. કારણ કે આપણા દેશના ગુજરાતમાં ઘણા બધા પ્રકારના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો કે પછી અન્ય સ્થળો ખુબ પ્રસિદ્ધ છે કારણ કે તમે જાણો કે આપણા દ્વા દ્વારકા છે, પછી બેટ દ્વારકા છે, પછી સોમનાથ મંદિર છે પયાવગઢ મંદિર છે, મહાલક્ષ્મી મી દાણું એટલે તે તો મહારાષ્ટ્ર માં આવેલ છે પરંતુ આપણા દેશ નનું એક ભાગ છે. ગ ઘણા બધા લોકો શ્રદ્ધાળુ ત્યાં ફરવા જાય છે અને ખુબ પોતાના પરિવર્ત અને ખૂબ મજા કરે છે. અને ચોમાસાના સિઝનમાં તમે જાણો છો કે તમે જે કીધું મોટી કરવડ અને બીજું છે આપણા આજુબાજુમાં જે વિલ્સન હિલ છે પછી જે મઢુબન ડેમ છે કે પછી તો આપડા પાસે એવું એક તો સાપુળ સેશન છે તે આપડા થી દૂર છે. પરંતુ ત્યાં પણ જે જવાની મજા અલગ જ છે. કારણ કે તમને પણ ખબર જ કે ઘણા બધા લોકો આજે બધા ટુરિસ્ટ છેયા પછી ઘણા બધા લોકો ત્યાં સાપુતારાને મજા માણવા આવે છે કારણ કે ત્યાંનો જે નજારો હોય છે ઉપર જવાનો અલગ જ હોય છે કારણ કે જ્યાં આપણા તે હિલ સ્ટેશન છે ત્યાંથી એટલે પછી ઘણા બધા જે ફરવા વાળા લોકો આવે છે તેમને આ ચોમાસાની સિઝનમાં કે પછી અને શિયાળાના સિઝનમાં કે ખુબ ગમે છે કારણ કે ત્યાંનો નજર ખુબ અલગ હોય છે જે સનસેટ પોઈન્ટ હોય છે તે પણ એ લોકો ત્યાં જોય છે અને ખૂબ મજા કરે છે મેં પણ એક વાર ગયેલો હતો મારા પરિવાર હમણાં જે એ લોકો એટલે કે તૈયાર થયેલા હતા જેમ કેક પહેલા ત્યારે મેં પણ અમારા પરીફવાર સાથે મે ત્યાં ગયો હતો અમે ત્રણ વાગેની જે ટ્રાવેલ્ બુક કરી હતી ને પાંચ વાગે ત્યાંમાં પહોંચ્યા હતા પાંચ કે સાડા પાંચ વાગે અને પછી અમે ત્યાં ફર્યા અને સનસેટ પોઈન્ટ જોયો અને પછી ખૂબ મજા કરી કારણ કે ફરવું ખૂબ જરૂરી છે અને આ ફરવું હોય તો આપણું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય અને ખૂબ મજા કરવી આપણા માટે જરૂરી છે ઘરે ને ઘરે બેસી રહેવુ એ તો આપડે નહી ચાલે કારણ કે ઘણા બધા લોકો અમને ઘરે ખૂબ ગમે છે અને ઘર સિવાયમને કોઈ ગમતું જ ન ફરવું ખુબ જરૂરી કારણ કે આપણા ભારત દેશના ઘણા બધા જો અક સ્થળો કે પછી આવા હિલ સ્ટેશન સ્થળો તેને ફરવું ખુબ જરૂર છે શું તમે જે દ્વારકા જે ધાર્મિક સ્થળ છે ત્યાં તમે ગયેલા છો
હા તમે કીધું તે એ મેં પણ હા એક વાર ગેલો હતો અને તે ખુબ જ સારું લાગ્યું છે કે તેની બધા આજે પણ મારા પણ વિડીયો છે અને તે હું પણ ત્યારે જોઉં છું કે આવું બધું મેં પણ જોયલું અને તે આજે પણ ખુબ જ સારું લાગે છે કે ત્યાં વાતાવરણ ખુબ જ સારું હતું અને ત્યારે કોઈ પણ પ્રકારનું પેલું ન હતું કે આપણે એ એવું વિસ્તાર મેં જોયલો ન હતો પેલા કે હું ત્યાં ગયો હતો મને ખુબ જ સારું લાગ્યું કે તે જે વિસ્તાર મને ત ખુબ જ સુંદર અને સ્વસ્થ સારો લાગ્યો છે અને હું ઘણાં ઘણાં હું તો મને તો લાગે કે જ્યારે પણ આપણે ફ્રી રેયે ત્યારે આપણે કામનો સમય તો રાખવાનો જ્યારે પણ આપણે રવિવારે પણ કામ કરવાનું પણ એવો એક એક એક મહિના વેકેશન લેવાનો કે ભરુચમાં એક મહિના વેકેશન હોવું જ જોઈએ મને તો લાગે કે આપડે રવિવારે પણ અડધો અઢ કામ કરવાનું અને થોડુંક ઘણું વધારે કામ કરી લેવાનું એટલે આપણે પણ ફરવાનો ને એવો મોકો વધારે મળે એટલે આપણે આ કામ કરશું વધારે તો પૈસા વધારે આવશે. અને જેના કારણે આજના આધુનિક યુગમાં બધા બો. કામ કરવા ની જાય કંમનીમાં ને જાયા કરે પંદર હજાર મને. એવું તેઓ લોકો વધારે મહેનત પણ નથી કરતા અને તેઓને. ખાલી ખાવાનું ને ફરવાનું વધારે રહેશે એટલે વધારે મહેનત કરુંશું તો આપડે મહિનો પણ. લે તો પણ આપણને ખોટ ન જાય.
હા ભાઈ તમારે એકદમ સાચી છે કે કામ તો એ એક ત કામ તો કરવાનું જ છે આ જીવન પર પરંતુ આપણું જે. માઇન્ડ ફ્રેશ થવા માટે ને જે આપડો જે એન્જોય કરવા માટે આપણે જે. આવા જે સ્થળો ની મુલાકાત લેવું પડે છે કારણ કે ઘણા બધા લોકો કામમાંને કામ જ લાગી રેય. તેને પોતાનો પરિવારનો પણ ને એવી. ત્યારે છે ને એમના પરિવાર ને પણ ફરવા ની લઈ જાયને એવું બધું કરે છે એટલે. પેલા આપણે તો પેલું તો આપડું પરિવાર જ આવે છે પરંતુ અવે પરિવાર માટે થોડું ઘણું આપણે જે રજાઓ લેવા. પડે છે. અને જે પરિવારને પણ જે માતા પિતા કે પછી આપડા જે હોય છે કે પછી એમના બચાં. તેમ બાળકો હોય છે તેમનાથી ફરવાનું વધારે ગમે તો પછી એ લોકોને ફરવવો ખૂબ જરૂરી છે. કારણ કે જોબ તો જોબ તો આજે હોવાની જ છે અને આપણે કરવાની જ છે એમ. એટલે પોતાનું આપડે ઘર ચાલવા માટે આપડું પોતાનું નામ પેલુ ઊંચું કરવા માટે જોબ તો કરવા પડશે જ. એટલે પરંતુ આવી બધી સ્થળો છે જેમ કે તમે જાણો જ. જેવું ચોમાસા સિઝનમાં જે મહારાષ્ટ્રમાં આવે છે હરિહર ફોર્ટ છે, સહેલાર ફોર્ટ છે, હરિશચંદ્રગઢ છે. એ માથેરન છે એ ઘણી બધી જોયલાક સ્થળો ત્યાંની. ત્યાં નેચરલી આપણે બધું નજારો જોઈએ તો ખૂબ આપણને આનંદ આવી જાય છે. અને ત્યાં બધું ટ્રેકિંગ કરવાનું. ખુબ મજા આવી જાય છે એટલે આવી બધી જગ્યાએ જવું જોઈ કારણ કે આવી બધી જગ્યાએ જવાને આપણને જીરીક. ટ્રેકિંગ કરવાથી આપણું શરીર પણ એટલું. થી ફિટનેસ સારી બને છે અને જીરિક શરીર પણ આપણું હલ હલનચલન કરે છે. કારણ કે તમે જાણો છો કે ઘણા બધા લોકો ઘરે ને ઘરે બેસી રહે છે અને ને પછી એમનું શરીર પણ એટલું આળસું પડી જાય છે. અને એ લોકોને પછી જવાનું મન પણ નથી થતું ને એ લોકો ફોનમાં જ લાગી રહે છે. આજકાલ જનોક એવી છે કે એમ. મો મોસ્ટલી જે બાળકો છે યુવાનો છે હમણાંના બધા લોકો ફોનમાં લાગી રહી છે અને ઘરે ને ઘરે. બધું ફોનમાં જ જોયા કરે છે ને એ લોકો બહારની દુનિયા જોતા જ નથી. અને આખો દિવસ ઘરે જ બેસી રહે છે એટલે એવા લોકો. પણ હોય છે પરંતુ એવા લોકો મોસ્ટલી એવું બધું ગમે તે પ્રકારની પ્રક્રિયા કરી બેસે છે એટલે કે યોગ્ય રીતે. ફરવું જોઈએ હળવું જોઈએ બધા ને બધા વાચીત કરવી જોઈએ બધા ફ્રેન્ડ નવા નવા બનાવા જોઇએ તો એનું મગજ ફ્રેશ થાય. અને સારી રીતે લોકો પોતાનું બધું જે પ્રક્રિયામાં સારું એ લોકોનું મન લાગે કારણ કે ઘણા બધા લોકોને મન જોયા છે કે આવું ઘરે ને ઘરે બેસી રહીને એ લોકોના મનને. થઈ જાય છે ને એ લોકોનું કોઈ નથી ને એમ કોઈને. અર્ પણણ નથી કરતા એના કોઈ બોલતા પણ નથી એવું બધું કરતું થઇ જાય છે અને એ લોકોનું આખું આમ મગજ એ સ્ટ્રેસમાં થઈ એટલે કે એવું નહી. કારણ કે આમ બહાર બહારની જિંદગી શું છે તે પણ. જેવી જરૂરી છે કારણ કે હવે તો આપણે નવા નવા ફ્રેન્ડ બનાવવા એવું બધું કરવું ખૂબ જરૂરી છે. બાકી ભાઈ તમારે શું કેવું છે આ બબરે બાર ફરવું જ જોઈએ ને ભાઈ
હા તમારી વાત સાચી છે એ એવા પ્રકાર ન આપણે કરવો જોઈએ જે આપડણે ફરવાથી આપણને માઈન્ડ ફ્રેશ થાય. આપણે એક એક વેકેશન છે જેમ કે હમણાં જુઓ એક મેમા લેવો જોઈએ અને હમણાં તે હ સાતમા મહિનામાં કે છઠ્ઠા મહિનામાં એમ પંદર પંદર દાર નો લેવો જોઈએ મને તો લાગે કે તે ખુબ જ સારા મહિના હોય છે અને શિયાળામાં પણ ખુબ જ સારું લાગે છે કે શિયાળેમાં પણ થોડા દડા પંદર પંદર એટલે પિસ્તાલીસ દિવસ કે એ. દિવસ કાતા આપણે સાહીઠ દિવસ એવા વરોસના લેવા જોઈએ કે હ એમ. આપણે કઈ કરી શકીએ અને તે એટ એટલી મહેનત પણ કરવી જોઈએ કે આપણે. અ જે આપણે ખુબ જ સારું લાગે છે અને જેના લીધે આપણને અ કે આપડણે જિંદગી જીવા વાળ કે નહી કે કઈ આપડે કોઈના ગુલામ બનવા આરો કે એટલે એવી જિંદગી બનાવો કે આપડણે ફરી શકીએ આપણે અને ડ્રીમ પૂરા કરી શકીએ અને ઘણા બધા સ્થળો છે જેમકે તમે કીધું હર હર પોટ ને અન્ય વસ્તુઓ અને તે ખુબ જ જરૂરી છે કે આપણે તે જોયા છે. જોવા જ હું એક વાર જાવાના હતા પણ મારી અ મેં તબિયત બગડી પડી હતી અને જેના લીધે હું નહી ગયો અને તે ખુબ જ. જરૂરી છે કે આપણે સ્ટ ને એવું બધું જોવું જોઈએ અને તે આપણે હમ ખુબ જ સારા લાગે છે તમે કોઈ દિવસ ગયા હ છે.
ના ના એ મેં પણ નથી કે કારણ કે જે હરિહર ફોર્ટ છે સલાાર ફોર્ટ છે માથેરાન છે. અને હરિશ્ચંદ્રગઢ છે ત્યાંની મેં બધી રીલ્સ કે પછી યુટ્યુબ પર બધા વિડીયો જોયા છે. અને ચોમાસાના સીઝનમાં શું સીન હોય છે, ઘણા બધા લોકો યુટ્યુબર્સ કે પછી ઘણા બધાવા વ્લોગ વાળા લોકો ત્યાં જઈને એમનું આખું વ્લોગ બનાવે છે જે એ લોકો જ્યાં ટ્રેકિંગ કરે છે કેવી રીતે પેલું કરવું જોઈએ અને બધું શું ત્યાંધ ટ માટે શું પ્લાન કરવું જો બધું પ્લાન આપ યુટ્યુબ પર બધું મળી જાય છે. તે મેં જોયું છુ, પરંતુ આ વર્ષે જવાનો પ્લાન હતો પરંતુ આ વર્ષે પણ નથી જોયયો કારણ કે ઘરના મને લોકો મોકલે જ નહીં કારણ કે વધારે વરસાદ પડવાથી કઈ થઈ ગયું કે પછી કઈ આગળ એટ જવામાં કઈ તકલીફ પડી ગઈ. એવું બધું વિચારીને મને મોકલી દઈ નજીક નજીક જેમ કે મોટી ગોવડ છે. કે પછી વિલ્સનને એવું બધું મોકલ્યા કરે છે કે આજે પણ મારા ફ્રેન્ડ લોકો વિલ્સન ગયેલા હતા પરંતુ મને નથી મોકલલો એટલે એમ ઘરે હું એકલો જ હતો હતોને ઘરે કોઈ હોતું પડ નહી એટલે પછી મારે ઘરે જ રહેવા પડ્યું. મમ્મી લોકો કસ્ ગયેલા હતા એટલે મારે ઘરે રવા પડે ને પછી ફરવા પણ નથી જોવાયું એટલે આ બધી પ્રોબ્લેમ થયા કરે છે અને ફરવા જવાનું જે બાકી રહી જાય છે પરંતુ આ વર્ષે મારો પ્લાન છે કે
મેં તમને જે કીધું ગયા. એરપોર્ટ એ બધી જગ્યા હરચંદ્રગ એ બધી જગ્યા ન પ્લાન છે. અને જે મારા ફ્રેન્ડ લોકો છે તેમને હું કહીશ કે આ આપડે બી ફરવા જઈએ ને તમને પણ કહીશ આપડે પણવા કે આવી બધી જગ્યા ફ કરવા જઈએ તો પછી આપ માઇન્ડ ફેશ થાય ને આપ માડ ફ કિંગ કરી તો આપ સારી ફિટનેસ બને અને ખબ આ આપે. આપડ જાણીએ કે ત્યાં કેવો માહોલ બને છે અને ક્યાં કેવો માહોલ રહે છે. કારણ કે ઘણા બધા લોકોને મે પેલો સાંભળીને મેં વિચાર્યું કે ત્યાં આપડે જવું ખુબ જરૂરી છે કારણ કે મને ઘણા બધા પ્રકારના ફ્રેન્ડસ તં આપડે ફરી આવ્યા છે અને શું ત્યાં મજા આવી છે એવું પણ એ લોકો જાણ્યું છે. શું ત તમે પણ મારી સાથે આવશો ને ભાઈ.
હ હા આવ શું.
હા, ભાઈ સારું મળે પાછા જે આપડે જયારે જશું ત્યારે હું તમને કોલ કરીશ કે આપડે ક્યારે જવાનું છેને, ક્યા ક ફન સ
હા હા ચાલો મલ્લી